બોલો બસ સાત થી બેઠા નવરા પવન ખાઈ ઠંડો
હ ઠંડો ઠંડો પહવ ન આવે છે.
ઠંડો આવે છે આ વરસાદને લીધે
હમ્મ
પંખા ની જરૂર ના પડે એવો પવોન આવે અમારે
હા હા હમ્મ હમ્મ અમાર તો બેન અમારે એવો જ છે ઠંડો ઠંડો પવન ને વર રસાદ ને વાવાઝોડું ને એવધું બીક લાગે ને અમે તો બહાર નીકળતા નથી
હ વરસાદ ન વાવાઝોડું છે વરી
બધું યી અવે છે. બધુંય આવેળ વાવાઝોડું ને જાડવા બધું પડી જાય ભી ને મારે તહી
હ ધ્યાન રાખજ પકડી રહીજ કે ઉઠતા જા હો.
હા ત બેન પકડીને રાખવું જ પડે
હમ ઊંડો તો મોબાઈલ ભેગા લેતા જઈજો
હા તો ત્યાંથી ને ફોન કરશો બેે ને તમને
હા તો વાંધો નય
શું હય તમે શું કરો છો?
હા
હમ્મ
હું હલે બાકી બીજું નવીન માં કઈ
કોઈ નહી નવીન માં તો બસ હા ઓ બેન જમી લીધું અમે તો દાળ ભાત બનાવ્યા હતા તમને શું બનાવ્યું હતું
અમે તો આ જડદ ન શાક ને રોટલી બનાવી તી
હા હળદ નું શા કઈ કેવી રીતના બનાવો તરી
હ અડદ નનું શાક કેમ બનાવે મગનું બનાવી એમ અડદ નું બનાવાનું બાફવીને વધાર નાખવાનું
બસ તો હું બનાવું રોટલા કે રોટલી
હા જેને જે ભાવતું હોય એ રોટલી આજ રોટલી બનાવી હતી કઈક રોટલા બનાવીએ ઈચ્છા હોય બનાવી નાખીએ
હમ અમારે તો બેન રોટલા ખાતા જ નથી છોકરા અમારા તમારા
હ છોકરા તો અમારે નથી ખાતા પણ અમારે તો ખાવું પડે ને ક્યાં જઈએ. ઘડી ઘડી ને લાંબા નકર તો રોટલી થઈ જાય.
હમ હમ હમ. ના અમાર તો છોકરા ખાઈ જ નહી અમારે ઘડી ઘડી લાંબા થાય કે ટૂંકા થાય,
હ તમારે ખાતા છોકરા તો અમે બે ખાઈ.
હમ છોકરામાં મારા હસબન્ડ ને તો જરાઈ નથી ભાવતું રોટલું.
હ અમારે તો હવાર માં ચારે હસબન રોટલો ખાય બોલો.
ઓહ હો હો તો તો તમારા હસબંધ બહ દેશી લાગે હ દેશી ભાણું લાગે.
હ દેશી હ દેશી ડબ્બા રું છેે.
ઓહ હો કેતી ભૂતી બે નાને.
પછ તમને ન કેવાય તમે વારી ગોત તો ક્યાં જાવ ગોત આવી જાવ
ના બેન અમારે એવું દેશી પાણી ન જ જોતું.
હમ તમને મળે ન પણ આવું માન માન કરેને ગય તો.
ઓહ હો નંબર વન લાગે તો તો તમારે દેશી ભાણો હાવ. હમમ ઓહ બિલ. ના અમારે તો એવું નથી જોતું બેન અમારે.
હા,
હમ તો તો ખારું કે. તમારે હવાર માં એ ખાઈ લે તો બે હવારમાં તો તમામારે રોજ નોખો નોખો નાસ્તો તો જોઈએ છે.
હ અમારે તો રોટલો ને ફૂલ ઘીવારું ચોપડી ગયેલું રોટલું ફૂલ હમ અરથા પ્યાિયાલા છેટલું તો ખી એ મ ના
તો તમારો ઘસ બનતો હાવ ઓલા ખેતરમાં કામ કરતા લાગે.
નઈ નઈ ખેતર માં જ નથી કરતા એમ તો એ નોકરી કરે છે પણ. ખાવાનું દેશે એને પીજા ને બર્ગર ને દાબેલી. પાણીપુરી ને એવું બહાર ન કાઈ ન ભાવે.
ઓહ હ હ. ઠક એવું તો હાવ દેશી લાગે બેન તમારા ઘરવાર થોડાક સુધારો સુધારો કંઈક. અત આારમની પરત. થોડુંક અત્યારના ઓલ જમાના પ્રમાણે સુધારો થોડાક. દેશી ભાણું એમ કે એવું ન ખવાય થોડુંક બધા બહાર નું ખાતા થાવ.
હા કે બહાર નું ખાઈ તો માંદા પડી જાય એટલે બહાર નું ના ખવાય.
ઓહ એવું કઈ ન હોય અમે બધા. તો જો બહારનું જ ખાઈ અમે તો રોજે થોડું બહારનું જ પિઝા બર્ગર દાપેલીન.
હા બહ બહાર નું ખાય તો પછી બા એમ કે કે બહાર ન બહ ખાઈ ને તોય કે પછી આપડે બહાર એ નીકળી જઈએ કે વાર ન લાગે. પ થતા.
ઓહો અમારે તો એવું નથી હોયું બેન અમાર તો તો એ તોય અમાર તો બેન અમે તો બહાર નું ખાઈએ તો બહાર નીકળતા ને. હજી તો અંદરને અંદર જ છીએ, હજી વાંધો કઈ આવ્યો નથી. વાંધો આવે પછી, નીકળી ના-ના એવું તો થોડુંક ધ્યાન રાખશું.
તો વાંધોની બાકી બારનું બો ના ખાતા તમે કાચો છોકરાઓને ના ખવડાતા
છોકરાઓને તો ઓછું ખબર પણ હું તો દાબું જ બધું
તમે દાખતા નહી, બો. મગર થઇ જાહો બોડી-બોડી વધી જ બાર
ના બેન બોડી તો મારી સરસ મસ્ત છે. બોડી તો, હમ્મ.
હમ્મ, જો મારા બીજા ભાભી છે ને એનો ફોન આવે છે. નવરા થિયાં લાગે અટાણે એક સુરત રેય મારા ભાભી છે ને, હાલો. હાલો. હાલો. હાલો, અવાજ નથી આવતો.